હેલો.
હા તમે અ આપણેે આજે જળ સંરક્ષણ અને પાણીના બચાવ અંગે વાતચીત કરવાના છે, તો તમે કેવી રીતે તમારા ઘરે પાણીનોો ઉપયોગ કરો છો.
તમને પાણી બચાવ વિશે કહું તો મારા ઘીરે મેં મોસ્ટ ઓફલી જે પીવાનું પાણી હોય તેને મેં અલગ રાખતા છું, અને જે પાણી જે કપડાં ધોવાનું હોય વાસણ ધોવાનું હોય અને અન્ય કામમાં રાખેલું હોય, ને પાણી તેને આપણે યોગ્ય રુ આપે ઉપયુક્ત કરીએ મતલબ કે બહુ વધારે પણ તેને મતલબ કે જે ગતરોમાં જતું હોય તેવી રીતે નની પછી જે કઈ વાસણ ધોતા પાણી બચે તેને આપણે લાઈન કરીને ગતર લાઈન કરીને વૃક્ષોમાં કે જમીનોમાં ખેતરોમાં નાખી દઈએ છી જેથી પાણીનો ઉપયોગ વધારે થાય અને બચે પણ.
હા, તમારી વાત બરાબર છે, આજના સમય સમયમાં આપડે વાત કરીએ તો પ્રદુષણ ખુબ બધ રહ્યું છે આધુનિક યુગ છે ટેકનોલોજી નું યુગ છે તો ઘણા બધા લોકો પાણી નો ઉપયોગ ગમે તેમ રીતે કરી રહ્યા છે. તે લોકોને એની વાતની ખબર નથી કે અગર પાણી નો સંકટ આવી જાય પાણી આપણા પૃથ્વી પરથી ઓછું થઈ જાય પીવાનું પાણી તો આપણે ખુબ મોટી મુસીબત માં મુકાઈ શકીએ છીએ તો આપડે સૌવે પાણી નો ઉપયોગ તો ખુબ જ વિવેક પૂર્ણ કરવો જ જોઈએ.
હા તમે કીધું તેમ જેમ ટેકનોલોજી આવી છે જો આપણે તમે હાલમાં તો જાણતા જ હશે જમીનય છે, ચેટ જીબીટી છે, તમને શું લાગે છે એમાં પાણીનો ઉપયોગ થશે.
ના ના ના મને નહી લાગે એવું કે ટેકનોલોજી પાણીનો ઉપયોગ કરશે પણ ટેકનોલોજી વાળા યુગના કારણે જે લોકો ઘરની બહાર નથી નીકળતા જેઓ પોતાના ઘરમાં જ બેસી રહી છે તે લોકોને એ પણ ખબર નથી કે પાણી કેવી રીતે આવતું હશે એ લોકોને તો એવું લાગે કે પાણી નળ માંથી આવે છે પણ લોકોને એ નથી ખબર કે જે ભૂગોળમાં કુવા ખોદેલા છે જે બોરવેલ કરેલા છે તેના કારણે પાણી તે લોકોના ઘરમાં આવે છે લોકોને તેવું લાગે છે કે પાણી નળમાંથી આવે છે પણ એવું નથી હોતું એ લોકોનેઅ જે પર્યાવરણ વિશેનું જ્ઞાન હોય તે ઓછું હોય છે માટે તે લોકો એને પણ આપણે જાગૃત કરવા જોઈએ કે પાણી આપણે કેવી રીતે બચાવી શકીએ અગર પાણી પતી જાય તો આપણે કેટલી મોટી મુશ્કેલીમાં આવી જઈએ
હા મેં તમને કીધું તેમ જેમ આપણે ચેટ જીપીટી ને કોઈ પણ એક પ્રશ્ન પૂછે ને તો તેમાં પણ દસ થી પંદર લીટરનો પાણીનો ઉપયોગ થાય છે તે પણ ખારા પાણીનો ઉપયોગ નથી થતો તેમાં મીઠા પાણીનો ઉપયોગ થાય છે.
હમ ખુબ સરસ માહિતી આપી તમે
હા એ અત્યારના અડધા લોકોને ખબર જ નથી કે પાણીનોો ઉપયોગ ક્યાં થતો છે અને કઈ જગ્યાએ નથી થતો.
હ આપડે લોકોને જાગૃત કરવા જોઈએ કે પાણી કેવી રીતે વાપરવાનું ને કા રીતે વાપરવાનું પરંતુ લોકોને જાગૃત કરતા પહેલા તે છે ને આપણેે જ આપડા ઘરમાં પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનું. શરૂ કરવું જોઈએ. હ.
હા એકદમ સાચી વાત જો આપડે જ ના કરીએ તો બીજાને શું કરાવીએ એમ
હમ્. આપડણે સૌથી કરતા પેલા ઘરે પાણીનોો યોગ્ય સંગ્રહ કરવો ને પાણીને યોગ્ય રીતે આપડણે સાવચેતી પૂર્વક વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આપણા ઘરે જે ટાકીને એ જેમાં પાણીનો સંગ્રહત કરતા હોય તે એ ચોખ્ખી હોવી જોઈએ કે જેથી આપડણે પાણી એ બધી વસ્તુ ન આપડે ધ્યાન રાખવું જોઈએ
હા બરાબર બરાબર. અને
કેવી રીતે તમારા ઘરે પાણી ચોખ્ખું રાખવા માટેના પ્રયત્નો કરો છો?
મતલબ કે જો હવે જે વાસણ ધોવાનું હોય જે કપડાં ધોવાનું પાણી જે હોય તે પાણી જે રાખેલું હોય તેને આપણે તે પીવા માટે નથી ઉપયોગ કરી શકતા તે માટે આપણે જે કઈ વાસણ ધોવાય છે કપડાં ધોવાય છે તે પાણીને આપણે લાઈનની વ્યવસ્થા કરીને વૃક્ષોમાં ખેતરોમાં એ તેમનો ઉપયોગ કરી શકીએ એમ.
હમ આ હું પણ મારા અ ઘરે અ જે પાણીનો વારંવાર ઉપયોગ કરવાની કોશિશ કરું છું એટલે જેથી કરીને આપડે પા ણી નો મહત્તમ ઉપયોગ કરી શકીએ અને એનો બચાવ અટકાવી શકીએ.
અને આપણે એક પણ ઉપાય કરી શકાય છે આપણે જે ખેતરોમાં ખેતી કરીએ છીએ તેમાં આપણે તપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય.
હા કે મોટે ભાગે આપડે જે સિંચાઈ કરીએ છીએ અને તેમાં પાણીનો ખૂબ મોટો ભાગ આપડો વેડફાઈ જાય છે તો આપડે એના માટે ટપક સિંચય પદ્ધતિ વાપ પરી શકીએ ખુબ સારી એ વસ્તુ તું કેવાય.
હા તેથી પાણીનો પણ ઓછો ઉપયોગ થાય અને ગંદકી પણ ના થાય.
હમ. એ ખુબ સારી રીતે આપડે એનો ઉપયોગ કરી શકીએ પાણી નો.
અને આપણે તેનો દૂર ઉપયોગ જોઈએ તો ત્યાં તેની જરૂર જ નથી પણ ત્યાં તેનો ઉપયોગ થાય છે જેવા જેવી રીતે જોઈએ તો વોટર પાર્ક છે અને કારવો સિંંગ છે. તેમાં ઘણા બધા પાણીનો ઉપયોગ થાય છે.
તે આપણેે એવું એની જગ્યાએ કાર સાફ કરતા હોઈએ ત્યારે પાણી પૂરેપૂરું એમ જ પાણી એનાથી સાફ કરવા કરતા આપણે તે છે ને પલેલા કટકાથી ગાડી સાફ કરવી જોઈએ કે જેથી પાણીનો આપણે ઓછો ઉપયોગ અને કરકસરપૂર્વક ઉપયોગ કરી શકી.
હા એ પણ ચાલે.
પાણી તો આ જ જરૂરી છે તેનો તો આપણે ખૂબ જ સારી રીતે અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જ જોઈએ.
હા જર છે તો જીવન છે.
હમ.
પાણી નો આપડે યોગ્ય ગટર લાાઈન પણ આપણે પેલું કરવું જોઈએ ગટર બી સારી હોવી જોઈએ કારણ કે અગર એક જગ્યા પાણી સંગ્રહલું રહી તો પછી તેમાં અ ચાન્સીસ ખરા કે મચ્છરોથી પને મચ્છરો થાય ને એ બધી પણ બીમારી થઈ શકે એટલે આપણેે યોગ્ય ગટર લાઈન પણ હોવી જોઈએ.
હા ગટર લાઈન હોવી જોઈએ અને તે ગટર લાઈન સાપ અને સુંદર હોવી જોઈ જેથી એમાં કોઈ પણ એમ પદુષણ ના ફેલાય અને બીમારી ન ફેલાઈ શકે.
હમ્મ.
પ-પાણીને બચાવા માટે આપણે વિવિધ તરીકે ઉપયોગ તરીકે પગલા લેવા જોઈએ જેથી કરીને પાણીનો ઓછો ઉપયોગ થવો જોઈએ.
હા વાત બરાબર છે તમારી.
હમ્મ અને આપણે જોઈએ તો બધે ગામમાં કુવા તરાવ નદી તો હોય જ છે એમ કે તે પાણીનો પણ આપણે થોડો ઉપયોગ કરવો જોઈએ. હવે તો લોકોના ઘરે બોરવેલ આવી ગયા છે તેમાં લોકો બોરવેલ થી જ પાણીનો ઉપયોગ કરે છે અને ઘણો બધો દુરપયોગ પણ કરે છે.
હમ્મ તેનું આપડે ધ્યાન રાખવું જોઈએ પાણીનો આપ પડે યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે ક્યાં ઉપયોગ કરી રહ્યા છે્ એ બધું આપણને ખબર હોવી જોઈએ.
કે જેનાથી પાણી પણ બચે અને આપણને ભવિષ્યમાં પણ કામ લાગે જો આપણે વર ચોમાસાની સિઝન હવે આવી જ રહી છે ડો બે ચાર મહિનામાં તો વરસાદ પડશે તો આપણે જે આપણા ઘરની છત હોય તો છત તોને એવી રીતે કમ્બાઈન કરવાની હોય કે તે આપણા પ બોરવેલ જે હોય બોરવેલમાં તે બધું પાણી સંગ્રહ થાતું હોય અને તે તે આપણને ઉનાળાના સમયમાં એ પાણીનો ઉપયોગ મળી શકે.
હમ્મ તમારી વાત બરાબર છે.
હા, અને તેવરીત આપણે વિવિધ પગલા લેવા જોઈએ અને તેનો દુરપયોગ ન કરવા જોઈએ.
હમ્મ.
અને આપડે જોઈએ તો અ તમને કીધું તેમ જેવા કે વોટર પાર્ક છે ત્રે ઉનારોનો સમય ચાલી રહ્યો છે તો વોટરપ્પમાં ઘણું બધું પાણી વ-વેસ્ટ થાય છે.
હા તેનું આપડે ધ્યાન રાખવું જોઈએ.
હા હા તેનું આપણે સાવચેતી પૂર્વક ધ્યાન રાખવું જોઈએ અને તેના પગલા પણ લેવા જોઈએ.
હમ્મ.
અને જોઈએ તો પાણી એ આપણું જીવન છે. ત્યા આપણે જી એ જીવનને આપણે બચાવવું જોઈએ જે આપણે પાણીને બચાવીથી બચાવવાથી કરવો જોઈએ.
પાણી વગર આપણું જીવન સારી રીતે ચાલી શકવાનું નથી. એ આપણને વાત ખબર છે બધ એટલે પાણીનો તો આપડે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ જોઈએ.
હા એ પણ તમારી સાચી વાત છે.
યોગ્ય પાણીનો ઉપયોગ થી આપડે આપડું જીવન સારી રીતે ચલાવી શકીએ છીએ.
હા બરાબર બરાબર.
પાણી વગર તો આપડું જીવન નક્ કામું છે એટલે પાણીનો તો યોગ્ય રીતે આપડે ઉપયોગ, કરવો જોઈએ અને ઘરમાં પણ સારી રીતે યોગ્ય પ્રમાણે જેટલું વધુ થઈ શકે તેટલું બધું આપડે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ગે સારી રીતે આપડે કરી શકીએ તે.
હા બરાબર બરાબર અને જે આપણેે, પાણી જે બગાડ કરીએ છે તેના ઉપર આપણે દંડ રાખીએ ને તો પણ આપણે પાણીનો ઓછો ઉપયોગ થાય અને તેની, એ લોકને ખબર પડે કે પાણીની કિંમત શું છે.
હમ્મ. આપડે યોગ્ય રીત તે એના વિશે પણ અ ચર્ચા કરવી જોઈએ કારણ કે, આપણી સરકાર પણ હ હવે આપ પાણીની ટાકીઓ અને એ બધું બંધાવી રહી છે. તો આપણેે એને સાત
હા બરાબર.
પાણી વગર તો આપણું જીવનમાં કઈ નથી એટલે પાણી જ આપણા માટે જરૂરી છે, ને એ વિ કે લોકો ને જાગૃત કરવા જોઈએ.
હા, આપણેહી તો પાણી સરળતાપૂર્વક મળી રહે છે એટલે આપણા અહીયાના વ્યક્તિ લોકોને તેમની કિંમત ખબર નથી, જેવા આપણે જોયએ તો ક્છ છે તેમાં પાણી જોવાનું ઘણું મુશ્કેલ હોય છે.
હમ્મ. એ લોકો માટે પાણીની કિંમત એ લોકોને જ ખબર હોય છે.
પાણી વિશે આજે તમારી સાથે ચર્ચા કરવા બદલ મને ખુબ માહિતી મળી તે બદલ તમારો આભાર. થેન્ક યુ ઓકે વેલકમ.